હાલો છ.
બસ મજામાં આજે સન્ડે છે એટલે બસ થોડીક વાર ટીવી ચાલુ કર્યું અને આ પિક્ચર જોવા બેઠા છે. છોકરાઓને બી કાર્ટૂન વાળા પિક્ચર ગમવુ ગમે છે સ્પાઈડર મેન બ બસ એ ચાલુ કરીને જરાકવાર બેઠા છે. રવિવાર હોય એટલે બધા સાથે મળીને આ પિક્ચરને એવું જોવાય. આમ તો ટાઈમ જ નહી મળે ટોકીસમાં જવાનો એવું બધું પિક્ચર જોવા માટે મુવી જોવા માટે કેમકે સેટરડે સન્ડે હોય તો જ રજા હોય. ત્યારે જ આપણા થી જવાય બાકી તો આમ તો નીકળાય જ નહી ઘરમાંથી. કામ ને એવું બધુંમાંથી અ અને હમણાં તો નવા પિક્ચર પણ સારા સારા આવ્યા છે ગુજરાતી પિક્ચર પણ. કે. જોવાની બહુ મજા આવે છે એવું તો મને કિયા કરતા હતા. પણ આ રજા જ નથી મળતી આ રવિવારે જ રજા ને રવિવારે તો એટલો બધો રસ હોય લોકો આ યંગ જનરેશન હોય તે લોકો તો મુવી જોમાં બધા વધારે ઇન્ટરેસ્ટ લે. એટલે એ લોકો મુવી જોવા જતા હોય એટલે આપણને પણ ટિકિટ મળતી નથી જલ્દી અને હવે તો ટિકિટ ના ભાવ પણ બહુ વધી ગયેલા છે. એ દોઢસો બસો રૂપિયા બસો રૂપિયા તો અ મિનિમમ થઈ ગયેલા છે એટલે બીજો બધો ખર્ચો તો પાછો અલગ એટલે આપણે અ બધે જો જવું હોય તો તો આપડે કેટલા બધા પૈસા કાઢીને જવું પડે, એટલે ઘરે જ આ પિક્ચર જોઈએ છે હવે તો બધી આ બધી વેબ્સ સર સિરીઝ આવી ગયેલી છે નેટફ્લિક્સ એના પર પણ હવે થો પિક્ચર આવી જ જાય છે એટલે આખરે બસ પિક્ચર જોયા કરે છે. તમે પણ જોતા હશો ને આવા પિક્ચરો?
કે છોકરાઓ બુમ મારતા હોય કે મમ્મી પિક્ચર આવ્યું છે નવું તો લેવા જોવા લઈ જાય પપ્પા તમે કે તેમ અત્યારે મોંઘવારી ના ટાઈમમાં અ દોઢસો બસો ની ટિકિટ તો તમે કે પણ હવે તો આ લોકોને તો પાછું સરખું જોવું હોય એટલે ઉપર બોક્સમાં બેસીને તો બસોડીસોથી નીચે ટિકિટ આવતી નથી. એટલે હું તો એ લોકોને તમે કે તેમ ઘરે સંડેજ કે કયા હવે તો જીઓસ એ લીધું છે. અમે તો ફાઈબર એટલે એની ઉપર અમે ડાઉનલોડ એ કરીને બધા અમુક અ પિક્ચરો આના પર જ અમે છોકરાઓને બતાવી દઈએ. કે ભાઈ આ નેટફ્લિક્સ છે કે પછી અમેઝોન છે એવી થોડી લીધી છે અમે આ સબસ્ક્રાઈબ કરેલું છે તો પછી એના પર જ અમે બતાવી દઈએ કે ભાઈ તમે અહિયાં જોઈ લ્યો એમ એટલે શું બધા સંડે બેસીને સરસ પોપકોર્ન કરું ને બધા એટલે મમ્મી પપ્પા પણ એમને ગમે એટલે એમના લાયક જો ગુજરાતી પિક્ચર હોય કે કઈક જૂના પિક્ચર પપ્પાને જોવા હોય તો પછી હું એ લોકોને એ ચાલુ કરી આપું. કારણ કે મારે ઘરમાં બે ટીવી છે એટલે આ છોક રાઓને જોઈ જોવું હોય તો એ લોકો ના રૂમમાં એ લોકોને કાર્ટૂન ચાલુ કે એ લોકોને એ લોકો ના લગતા પિક્ચરો ચાલુ કરી આપને મમ્મી પપ્પાને કઈ જૂના પિક જોવા હોય તો હું એ લોકોને એ ચાલુ કરી આપું આપડે તો વળી એ લોકો જે જોતા હોય એ જ જોવાનું એટલે એ રીતે અ એ લોકોનું મનોરંજન થઈ જાય વળી આ એક રીતે આમ જોવા જાય તો સારું જ કેહેવાય કે પૈસાની બ ચત ભી થાય ને ઘરમાં જ આપણે મનોરંજન કરી લઈએ. પણ અ આ મનોરંજન થી છોકરાઓને બીજી રીતે ઘણું શીખવા ભી મળે છે કે અ આજકાલ આધુનિક કે વ્યસ્ત જીવનશૈલીમાં પો મિત્રો સાથે આપણે બેસીને આનંદ કરવો જોઈએ. પણ હવે એવું છે ને કે બધાને જ અત્યારે એટલું બધું કામને અ કોઈને ટાઈમ હોય ન હોય એટલે આપણે ઘરે જ આ રીત તે અ કરી લઈએ એમ. આજકાલ લોકો સિનેમા, ટેલિવિઝન, મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા ફિલ્મ તો જોય જ છે. વિવિધ મનોરંજન ના સાધનો બી ઘણા આવી ગયા છે. હવે આપડા અહિયાં કે હવે તો અ સંગીત સંધ્યા આવે આમા અયા તો વચ્ચે છે ને ટાઉન હોલ ની અંદર છોકરાઓ એ સંગીત સંધ્યા રાખેલી હતી. એટલે ત્યાં બધા જે યંગસ્ટર્સ લોકો હોય ને એ બધા પોતાને જે ગીત આવડતું હોય, જેને ગાવાનો શોખ હોય તો તે અ ઓપન કોન્સર્ટ જેવું રાખેલું હ કે ત્યાં બધા આવીને પોત પોતાના સિલેક્ટડ સોંગ એ લોકોને કે એટલે એ લોકો ગાય એમ એટલે એટલું સરસ આમ લાગ્યું. મને તે દિવસે કે સારું ત્યાં ઓપન ફ્રી-ફ્રી હતી એટલે છોકરાઓને પણ ગમ્યું એમ એટલે આવું નાના-નાના હવે આજકાલ તો અ સ્વામિનારાયણ ટેમ્પલ છે કે પછી તીથલ બીચ છે કે એવું કઈક છે તો ત્યાં બી હો તો લોકો ગિટાર ને એવું લઈને બેસી જાય છે ને લોકો મ્યુઝિકલ ઇવનિંગ જેવું કરી નાખે તો એ પણ એક સારું એન્ટરટેનમેન્ટ છે એ કે લોકોને મનોરંજન ભી થઈ જાય લોકો બહાર આઉટિંગ કરે તે ભી સારું એટલે એ રીતનું થાય વળી અ કોમેડી હવે કોમેડી નાઈટ શો પણ એમાં અ ચાલુ થયા છે હવે કેતા હતા મારા બાજુ વાળા ભાભી કે તમે ગયા ગયા સન્ડે તમે જે સંગીતનું કોન્સર્ટ જોવા ગયેલા એવી રીતે અમે લોકો જાણે અ સુરતની અંદર અ આ સ્ટેન્ડઅપ કોમેડી શો ચાલુ થયેલો તો ત્યાં બહુ સરસ મજા આવી ગઈ એમ કે ત્યાં કોમેડી લોકો બધા ભેગા થઈ ને પછી કોમેડી કરે ને લોકોને હસાવે એમ એટલે એ રીતનું પણ મનોરંજન આ બધા સારા છે એટલું સિનેમા કે પિક્ચર જોવા ક તા આવું થોડુંક સારું વળી નાટક ભી અમારા અહીંયા તો ટાઉન હોલમાં નાટક ભી આવે છે. તો નાટક ગુજરાતી નાટક પપ્પા-મમ્મી ને લઈને વચ્ચે હું ગયેલ લાસ્ટ સન્ડે જ હું જોવા ગયેલી હતી એમને અ નાટક બહુ સરસ હતું ને છોકરાઓને પણ મજા આવી કે એમને કઈક શીખવાલાયક કઈક બોધ હતો એમ એની અંદર કે ચોરી ન કરવીને પપ્પા-મમ્મી જે કહે તે પ્રમાણે ભણવુંને અ અ આગળ વધવું એમ એ રીતનું એ લોકોનો કોન્સેપ્ટ હતો એટલે ગય હું એમ કે કંઈક આપણે એન્ટરટેનમેન્ટ સાથે કઈ શીખવાનું હોય કે કઈ વેલ્યુ શીખવાની મળે તો એ અ છોકરાઓના માટે સારું છે એમ. શું કેવું તમે?
હા, હા, બરાબર જ હ એટલે ઓનલી ખાલી ફિલ્મ નહી જોવાય એ સિવાય ભી બહ મનોરંજન બધા નાટક પણ આવે. ગુજરાતી નાટક પણ આવે છે અને ગુજરાતી નાટકમાં ભી કોમેડી જેવું વધારે આવે એટલે છોકરાઓને પણ ગમે અને આપડા ઘરે બધા જે દાદાદાદી હોય એ લોકોને પણ આ નાટકને બધું જોવાનું ગમે અને આવી રીતના તમે કીધું તેમ આ ઓપન સિંગિંગ વાળું હા, તિથલમાં તો ચાલે જ છે લોકો એટલા બધા લોકો આમ ફરવા આવે છે એટલે લોકોને આ ગીત ગાય ને ગિટાર વગાડે ને એવું બધું વગાડે એટલે શાંત જગ્યા ઓલરેડી અને ત્યાં આવી રીતના બધા લોકો બેસીને સાંભળે છે પછી અમારા અહિયાં પણ અ અ હાલ તળાવ બાજુ પણ અહીંયા તળાવ છે ત્યાં પણ આ લોકો ગીત અ ગાય છે. લોકો જેને ઇન્ટરસ્ટ હોય છે તે લોકો પોતે જાતે ગાવા જાય છે ત્યાં અને આ લોકો ત્યાં બેસીને બધા સાંભળે છે, માણે છે અને હવે તો ધીરે-ધીરે આ સરકસ પછી આવી રીતના મેળા ને એવું બધું આવે એટલે લોકો છોકરાઓને નાના છોકરાઓને એવું બધાને જવાનું બહુ ગમે એટલે એમાં પણ એક મનોરંજન જ છે સર કસ માં પણ આ બધા જાદુ કરે એ એ વાળું. પછી આવી રીતના બધા પ્રાણીને લોકોને બધા કરતબ બતાવે તો એ બધું જોવા નાના છોકરાઓને વધારે ગમે છે અને બધા અલગ અ અલગ શો કરે છે તો એને છોકરાઓને જોવાનું એટલું ગમે છે અને અ પછી તા બધા એનિમલ્સાથી ને એવું બધું પણ હોય છે. કૂતરા ને એ લોકો બધા અ શો બતાવે છે રિંગ માંથી પસાર થાયને એવા બધા શો બતાવે છે એટલે છોકરાઓને જવાનું પણ એ બધું ગમે છે અને બીજું તો આ સર્કસ સિપાય તો હવે આવી રીતના મેળા ને એવું બધું આવે તો મેળા ની અંદર પણ આવી રીતના આખું ફીશ નું આખું અ ફીશ જોવા માટે આખું બનાવેલું હોય છે તો ત્યાં બધી અલગ-અલગ પ્રકારની બધી ફીશ હોય છે એટલે છોકરાઓને ભી ગમે છે પછી આવી રીતના ડાયનોસોર હોય છે અવાજ કરતો પછી આવી રીતના ગોરીલા બનાવેલા હોય છે એવી રીતના અલગ-અલગ બધા પ્રાણીઓ પણ હોય છે તો મેળામાં પણ આ છોકરાઓને મજા આવે છે અને અલગ-અલગ બધી રાઈડસ હોય છે છોકરાઓને પણ ગમે છે અને કેમકે રાઈડ્સમાં બે સવાનું આવી રીતના બધી શો જોવાના અને બધી આવી રીતના અલગ-અલગ માછલીઓ જોવા મળે પછી આવી રીતના અલગ-અલગ પ્રાણીઓ જોવા મળે તો એ લોકોને પણ ગમે છે અને એક જાતનું એ પણ એક મનોરંજન જ છે કે અલગ-અલગ વસ્તુઓ જોવા મળે અને બીજું તો આવી રીતના બધી રાઈડ્સમાં બેસીને પણ અ ખુશી માણવા મળે અ અને અમે પણ આવી રીતના વચ્ચે હમણાં આવેલો સર્કસ ત્યારે સર્કસ જોવા ગયેલા હતા તો એમાં હાથી ને કૂતરા ને બધા જે અલગ-અલગ આવી રીતના શો બતાવે છે તો આપણને થાય કે કેવી રીતના કરે છે છોકરાઓ પણ આવું જોઈને અચમ થઈ જાય લોકોને ભી પહેલી વાર જોય એટલે આ બધું કે આ રીંગમાંથી કેવી રીતના પસાર થાય પછી આવી રીતના ઉપર અ જે હાથી હોય તો ઉપર કેવી રીતના દોરી પર ચાલે આ બધા અલગ-અલગ શો બતાવે તો છોકરાઓને પણ એ જોવાની મજા આવે છે અને અ આપણને પણ ટાઈમ પસાર થઈ જાય છે અને એક જાતનું આપણે ત્યાં બેસીને આપણે બધું જોઈએ છીએ એટલે આપણને પણ ગમે છે કેમ કે આપણે જો પિક્ચર જોવા જઈએ તો ત તો આપડા ત્રણ, સાડા ત્રણ કલાક તો જાય જ અને પછી પાછો ખાવા-પીવાના ખર્ચા અલગ થઈ જાય કે છોકરાઓ પછી પોપકોર્ન માંગે તો પોપકોર્ન લઈ આપવા પડે બીજું બધું ત ફ્રેન્ચ ફાઈસ મળે એવું બધું મળે તો એ ખાવા માંગે એટલે આપડો ખર્ચો વધારે થઈ જાય પાછી આવા બધામાં આપણે શું હવે સરર્કસમાં તો આપણે બાકડા ફ હોય તો સો રૂપિયામાં પતી જાય અને બીજું કઈક તો ખર્ચો તો વધારે એમાં થતો નથી એટલે આ રીતે આપડું કામ પતી જાય એમ પિક્ચરમાં તો આપડે અઢીસો ત્રણસો રૂપિયા વધારે થઈ જાય અને બીજો બધો આપડે ખાવા પીવાનો ખર્ચો તો અલગ જ એટલે આપણે કેટલો બધો ખર્ચો વધી જાય એના કરતા તો આવી રીતના મેળામાં કે સર્કસમાં જઈ આવે તો આપણે પૈસા પણ ઓછા છે. ચાલો ત્યારે
ચાલો, આવજો.